હાલો.
હ
કેમ છો?
હું સરસ છે
હું આજે સ્કૂલ હાલો
હા બોલો બોલો
હા તો આજે સ્કૂલમાં ટીચરે ફેમિલી વેલ્યુઝ વિશે વાત કરી મને આ ટોપિક ખૂબ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું
હા ફેમિલી વેલ્યુઝ એટલે ઘરમાં આપડે જે સંસ્ખાર આત દર પ્રેમ અને જવાબદારી શીખીએ ને એ બધું જ આજ વસ્તુ માણસ ને સારા વ્યક્તિ બનાવે છે ને.
બિલકુલ નાના હોવાથી જ માતા પિતા આપણને સત્ય બોલવું મોટ તાનું સમ્માન કરવું અને બધા સાથે પ્રેમથી રહેવું શીખવાડે છે.
હમ સ્કૂલમાં જયારે આપડે ભણવા મળે છે. પણ જીવનની અસલી શિક્ષણ તો ઘર થી જ મળે છે ને માતા પિતા અને દાદા દાદી ના અનુભવ પણ ઘણું બધું શીખવાડે છે. આપણને
હમ.. મારા ઘરમાં રોજ સાંજે બધા સાથે બેસીને જમવાનું નિયમ છે. એ સમય બધા દિવસની વાત શેર કરીએ છીએ.
વાહ! આ તો ખુબજ સારી આદત છે. આજે ઘણા લોકો મોબાઈલમાં એટલા બીઝી થઈ ગયા છે ને એકબીજા સાથે વાત કરવાનો એમની પાસે સમય જ નથી.
સાચી વાત ફેમિલી સાથે કોલિટી ટાઈમ પસાર કરવો પણ એક ફેમિલી વેલ્યુ છે.
હા... અ જયારે આપણને કોઈ પ્રોબ્લમ આવે ને ત્યારે ફેમિલી જ પહેલા સપોર્ટ કરે છે. મિત્રો પણ મદદ કરે પણ ફેમિલી નો પ્રેમ તો અલગ જ હોય છે ને
હમ સાચું કહ્યું તમને શું લાગે છે, રિસ્પેક કેમ જરૂરી છે.
હમ.. અ રિસ્પેક વગર કોઈ પણ સંબંધ લાંબો સમય સુધી સારી રીતે ચાલી શકે નહી એવું હું માનુ છું. નાના હોય કે મોટા દરેકનું સન્માન મળવું જ જોઈએ ને
હમ હું પણ એજ એવું જ માનું છું. ઘરમાં નાના બાળકો પણ મોટા લોકો ને જોઈને શીખે છે.
બિલકુલ. કેમ કે જો પેરેન્ટ્સ એકબીજા સાથે વિનમ્રતાથી વાત કરે ને તો બાળકો પણ એજ રીતે વર્તન કરે ને મા બાપથી તે શીખે છે. વાતો કરતા
હમ એટલે જ પેરેન્ટ્સ રોલ મોડલ હોય છે.
હા.. અ
હ
બાળકો કરતા કરતા શીખે છે. એવું નથી કે ફક્ત સલાહ આપી દેવાનું બધું થઈ જાય.
સાચું. મારા મમ્મી હંમેશા કહે છે કે સાચું બોલો ભલે મુશ્કેલ હોય.
હા મારા પાપા પણ કેતા. કે ઈમાનદારી કરતા મોટો ધન બીજું કોઈ જ નથી.
હમ. આજે કોમ્પિટિશન ઘણું વધી ગયું છે પણ ઈમાનદારીનું મહત્વ તવ ક્યારે ઓછું થતું નથી.
હમ એકદમ સાચું કઈ. કે સફળતા સાથે સારા સંસ્કાર પણ એટલા જ જરૂરી છે ને
હમ ફેમિલી વેલ્યુઝમાં શેરિંગ પણ આવે ને
હા હવે જ ને અરે બધા એકબીજા સાથે વસ્તુ શેર કરે મદદ કરે અને એકબીજાની જરૂરિયાત સમજે એ જ તે છે શેરિંગ
હમ. મને યાદ છે મારા નાના ભાઈને હોમવર્ક માં તકલીફ હતી. હું મારી સ્ટડી પછી તેને મદદ કરતી હતી.
હા એ પણ એક ફેમિલી વેલ્યુ જ છે. એકબીજાને સપોર્ટ કરવો અને એકબીજાને મુશ્કેલી માં હોય ત્યારે તેમને મદદ કરવી.
હા અને ફેસ્ટિવલના સમય પણ ફેમિલી વેલ્યુઝ દેખાય છે.
હા. કારણ કે બધા એક સાથે મળીને સફાઈ કરે છે. રસોઈ બનાવે છે. ને પૂજા કરવી ને ખુશી શેર કરે છે.
હમ ફેમિલી સાથે ઉજવેલા ફેસ્ટિવલ ની મજા જ અલગ હોય છે.
હા ને બાળકો ને પણ પરંપરા વિશે ઘણી ખબર પડે છે, ને
સાચું. આજે ન્યુક્લિયર ફેમિલી વધી રહી છે તો પણ વેલ્યુઝ તો સેમ રહેવી જોઈએ ને.
હા રહેેવી તો જોઈએ ફેમિલી નાની હોય કે પછી મોટી હોય. પ્રેમ અને રિસ્પેક્ટ તો ઘર હંમેશા સુખી રહે.
હમ ટેકનોલોજી થી પણ થોડું ડિસ્ટન્સ રાખવું જોઈએ.
હા. કેમકે મોબાઈલ કરતા ફેમિલી સાથે વાત કરવી એ વધુ ઇમ્પોર્ટન્ટ છે.
હમ ઘરે નાના કામમાં મદદ કરવી પણ સંસ્કાર નો એક ભાગ છે.
હા પોતાનો રૂમ જાતે સાફ કરવું. પાણી બચાવવું ને બીજાને મદદ કરવી આ બધી સારી આદતો. ઘરથી જ આવે છે ને.
હમ જયારે કોઈ ફેમિલી મેમ્બર બીમાર હોય ત્યારે બધા સાથે મળીને. તેની સાંભળ રાખે છે.
હા એ સમયે ફેમિલી ની એકતા સૌથી વધુ દેખાય છે આપણને
હમ મને લાગે છે કે માફ કરવાની આદત પણ ફેમિલી વેલ્યુ છે.
હા કેમ કે દરેક વ્યક્તિ થી ભૂલ તો થઈ જ શકે ને. માફ કરીને સંબંધ મજબૂત બનાવો. એજ સારી આદત છે ને એજ સારું ફેમિલી વેલ્યુ છે.
હમ. ગુસ્સા કરતા પ્રેમથી સમજાવવું વધુ આકર્ષક હોય છે.
હા બિલકુલ કેમ કે શાંતિથી વાત કરીએ ને તો મોટા પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ શકે છે, ને ગુસ્સાથી વાત કરવાથી નાની વસ્તુ પણ મોટી પ્રોબ્લેમમાં ફેરવાઈ શકે છે.
હમ સાચું કહ્યું તમે ફેમિલી વેલ્યુઝથી સોસાયટી પણ સારી બને છે.
હા. એ સારા ઘર થી સારા નાગરિક બને ને સારા નાગરિક થી સારો દેશ બને. ને આપડે એ તો જોતું છે.
હમ આપડે પણ આ વેલ્યુઝને રોજના જીવનમાં ફોલો કરવી જોઈએ.
હા એકદમ કરવી જ જોઈએ. કેમ કે ફેમિલી વેલ્યુઝ ફક્ત બુકમાં વાંચવા માટે નથી પણ જીવનમાં અમલ કરવા માટે છે.
હમ. જો ઘરનું વાતાવરણ શાંત હોય તો બાળકો પણ ખુશ રહે
હા આજની આ વા થી મને એ શીખવા મળે કે જો ઘરનું વાતાવરણ શાંત હોય તો બાળકો ખુશ રહે ને જો ઘરમાં રોજ ઝઘડા થતા હોય ને તો બાળકો પણ તેનો ખરાબ અસર પડે છે.
હમ એટલે પેરેન્ટસે પણ શાંતિ થી વાત કરવી જોઈએ
ને બાળકોએ પણ પેરેન્ટ્સની વાત ધ્યાનથી સાંભળવી જોઈએ
હમ ફેમિલીમાં ટ્રસ્ટ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? હ
ખુબ જ ઇમ્પોર્ટન્ટ કેમ કે વિશ્વાસ હોય ને તો દરેક વ્યક્તિ પોતાની વાત ખુલીને કહી શકે
હમ જો ભૂલ થઇ જાય તો સાચું કહી દેવું જોઈએ
હા કારણ કે સાચું બોલવાથી પ્રોબ્લેમ નુ સોલ્યુશન જલ્દી મળી જાય છે. ને ખોટું બોલવાથી પ્રોબ્લેમ જે ગૂંચવાઈ જાય છે.
હમ તમે સાચું કયું મારા ઘરમાં કોઈ પણ નિર્ણય બધા સાથે મળીને જ લેવાય છે.
વાહ એનાથી તો દરેકને લાગે કે તેની પણ વેલ્યુ છે, ઘરમાં
હમ ફેમિલીમાં દરેકની ઓપિનિયન્સ સાંભળવી જોઈએ
હા મોટાથી લઈને નાના બાળક ની પણ
હા કારણ કે ક્યારેક બાળકો પણ સારી સલાહ આપી શકે
એકદમ સાચું કહ્યું તમ દાદા દાદી હમ.
દાદા દાદી સાથે પણ સમય પસાર કરવો પણ ફેમિલી વેલ્યુ છે, ને
હા તેમની પાસે જીવનનો ખુબ જ મોટો અનુભવ હોય છે.
હમ તેઓ ઘણી સરસ વાતો અને કહાનીઓ કહે છે.
અને એ કહાનીઓ માંથી સારા સંસ્કાર પણ મળે છે.
પણ આજકાલના સમયમાં તો ઘણા લોકો બિઝી હોય છે.
હા પણ રોજ ઓછામાં ઓછા વીસ થી ત્રીસ મિનિટતો ફેમિલી સાથે વાત કરવી જ જોઈએ
હમ એ સારી વાત છે. ડિનર ટાઈમે મોબાઈલ સાઈડમાં મૂકી દેવું જોઈએ એમ
હા. કેમ કે ફેમિલી સાથે જમવાની મજા જે છે, ને તે અલગ જ હોય છે.
હમ ફેમિલીમાં કોપરેશન પણ જરૂરી છે
હા કેમકે જો એક વ્યક્તિ બધું કામ કરે ને બીજા કોઈ મદદ ના કરે ને તો જે એક વ્યક્તિ માટે કામ કરવું ખુબ જ મુશ્કેલ બને છે
હમ સાચું કહ્યું હું પણ મારા મમ્મી ને કિચન માં મદદ કરું છું.
હા ને હું પણ મારા પપ્પા સાથે ઘરના નાના મોટા કામ કરું છું.
હમ આવા કામથી જ રિસ્પોન્સિબિલિટી આવે છે.
હા સાચું ને મહેનતની કદર કરતા પણ સમજાય છે.
હમ અને પૈસાની વેલ્યુ પણ ફેમિલીથી જ શીખવામાં આવે છે.
હા. પૈસા બચાવવા અને યોગ્ય રીતે વાપરવાની આદત તો ઘરથી જ આવે છે.
ફાલતુ ખર્ચો ટાળવો જોઈએ
હમ ને જરૂરિયાત પ્રમાણે ખર્ચ કરવું જોઈએ
ફેમિલીમાં ગ્રેટિટ્યુડ પણ હોવું જોઈએ.
હા થેન્ક યુ અને સોરી જેવા શબ્દો ઘરમાં પણ વાપરવા જ જોઈએ આપડે.
હમ સાચું કયું. કેટલાક લોકો ફેમિલીમાં આ શબ્દો બોલતા જ નથી હોતા.
હા પણ તેવું કરવાથી કઈ ફાયદો નથી. એવા શબ્દો બોલવાથી ફેમિલી વચ્ચે પ્રેમ વધે છે.
હમ જો ભાઈ બહેન વચ્ચે ઝઘડો થાય તો
હમ તો થોડી વારમાં સમાધાન કરી લેવું જોઈએ
હમ ગુસ્સો લાંબો સમય સુધી ના રાખો
હા ફેમિલી માં માફ કરવાની ભાવના જરૂરી જ છે.
હમ ચલો તો પછી આપડે વાત કરશું
હા વાંધો ની પછી વાત કરીએ સારું
બાય હમ હમ